પકડવી. વાહ કા? ભાવના અંદર ચાલુ થઈ ગયું. હું કા?
હેલો.
હમ.
હેલો.
હા, હું કરો હો? બેઠા છી ભાઈ.
બસ જો વાસણ સાફ કરું છું. હા બોલ. હા.
હા. થઈ ગયું કામ?
હમ. જો પોતુ કરું છું વાસણ કરીને.
હમ હમ. જમી લીધું?
હા.
હે?
જમી લીધું.
હા. ક્યારેક દસ સમય કાઢો મારી હાટુ પછી કામકાજ કરજો.
એવું ફોન નોતો થતો તમારામાં ખબર નહીં કેમ થયું થઈ ગયો.
ઓય. હં હં. કાંઈ વાંધો નહીં. પોતું અધૂરું કરતી કરતી ફોનમાં વઈ ગઈ. બસ અહહહ. જેમ તેમ પાઉંભાજી બનાયવી, ખાધું જરીક. ગરમી તો જો આજ કેવું ગરમી છે. એમ તો હારી બયની પણ થોડું થોડું હતું એ બધું નાખીને કરી નાખી.
હા. ઘરે તો હાલે.
હા, પાણી આવ્યું છે પાછું, જો ને.
પાણી આવ્યું હે.
પાણી ભરશું ને ગરમી તો છેજ
તો તમારે આવ્યું હશે ને
હા. ભરી લેજો બધું
હા. પછી હું વચ્ચે ભર દે હોન તમેં?
હા. કરી દઈશ.
હા, ભર દેજો તો, બીજું હું. હે.
ઉપરના ટાકા છે ને, એ ભરીને જાજો.
ઉપર ના હા
નીચે વાળાનું, બદલાવી નાખીશ.
હા, હા. તો પછી દીદી ક્યારે આવે?
કઈ નક્કી નહી શ્રાવણ મહિના માં આવાનું
હમ્મ.
બઉ ગરમીશ પણ એમ તો જો.
થઈ ગયું તમને હારુ?
હા, દવા હજુ ચાલુ સે.
ચાલુ, એમ ને.
ગામના હજી ફોટુ કરવાનું છે, હજી. છોકરી મહેંદી મુકવા આવીશ, તાર મૂકી દેવાની છે?
હા, તમને આવડી ગઈ, મહેંદી મુકતા?
ના, જેવી તેવી આવડે
ઠીક એ તો આવડી જાય.
શેપ આપતા નથી આવડતા.
હા, ઠેક. હાલ હાલ માસી જમવા બોલાવ્યા તા.
હે?
કાલે માસી જમવા બોલાવતા, તા આવ્યા નઈ એમ
ઓય એમાં કોને. તને.
હા.
તને નઈ કહેતા અહીયા બાર નંદુ માસી બેઠા એને કે હલો ખાવા એમ કે તને નઈ કેતા તા.
ના ના મને જ કેતાતા કેતન ભાઈ એ ના કીધું? ક શું તું બિહાર.
અ યા.
હા.
જમ્યા, જમ્યા
હા. મને પચે નઈ.
અચ્છ અચ્છા ચપ્પલ લાઈવી બાના?
હાલ. લઈ આવી!
ઈ કાઈ ખબર નઈ હવે બધાયે બાકી રાયખા પગોના ને એ લીધા હમ્મ.
બધા હાયરે જ ગ્યાં તા.
હમ મેરેજમાં પેર હોય છે એટલે લીધા હશે બધા.
હમ્મ, હમ્મ. હચી લગભગ એવા હિસા એ લગભગ રાજન ભાઈ બોલતા હતા
હેત્રી ગઈ હું તો.
હું, થયું?
નેત્રી ગઈ આખી હું તો પોંચ માસા ગેલેરીમાં.
એવું હોય તો રાખો.
થ અ
હા.
હે?
હ
થઈ ગઈ દસ
ના નત થય.
હા.
હમ. હજી તો, હજી તો કેટલી પાંચ મિનિટ થઈ ગય?
હે?
હજી પાંચ પાંચ છ સેકન્ડ બાકી હૈ.
બપોરે જ ફટાફટ થાતો હોય, કેમ એવું થાય સે? બપોરે જલ્દી વાત થાતી તી.
હા.
હજી પોટાકો જોઈશું. પર પરિસ. દુધવારો આવસ તે દૂધ ગરમ કરીશ અલ્પા બેન જો હાલવા બોલાવા આઇવા.
હમ. જાવો હવે જાવો. જાવો જાવો.
મેસેજી.
હા.
ઓ બી બારનિક મેન બોલાવ સિ. વોલતીની અણાત ના કારણ. ભય લાઈ. બંધ પણએ આયા આમડા હે?
કે જાને તે તું આમ.
હા. ઓલું ચેક કઈરુ હસે. અયા અવાજ જાસો ઉભીરે થઈ ગયુ?
હા બોઈલ.
હ, બોલો.
ન્યા તા આવાજ જાતાતા.
તો બવ અવાજ આવતો હતો.
હા કઈ નઈ હાલે એટલું તો
એમ ભલે ને જોવે ભાઈ.
ભલે ને જોવે.
વાં વિડીયો ઉતારવાનો અતો પણ ખબર નઈ કેમ ચાલુ થ
કાંઈ વાંધ એમાં આપડે ક્યાં ઓલું કરતા હોય છે, ઉતરી જા.
હા, અમણાં રાખું ને ફોન પછી ઉતારીશ. હા એટલે પાછું ઓલું તમારે કેમ થતું તુ ઝીરો ઝીરો સ તે પાછુ થાહે ને એટલે એને જ. વિડીયો છે સમજાણું?
એટલે મારામાં વાંધો સે કે?
હા, તમારામાં જ ને મારા તો બધા હેરા થાય ગયા.
તો ભાઈ તો કતો એટલા બધા થઇ ગયા તા એમ કેતો તો તો એ.
ના એની આરે થાય ને, તમારામાં જ કંઈક વાંધો હે એટલે જ તમારામાં જોવાનુ મન
હા
હમ, એટલે તો વિડિઓ માંગ્યુ એણે મમ્મી એ.
હા.
કયો બીજું હવે? ના હાલે
બીજું તો કઈ નઈ. રોજ હું હોય?
સાત આઠ નવ દસ ત્રણ હે હજી
ત્રણ મિનિટ છે ને
હા
બરય તો કપડા નથી ધોવાના હવા તો અને કાલે બપોરે આવજ કાલે બીજા અજ તો કન્યાણ બપોર હું થઇ ગય સીધી એ વિચવડી કઈક થવા જ બિન મને તો પછી હો તેને ત હા હોય ગઈ ઘાડા પાંચ ઉઠી
તસ ગતોું હર તો
હા પછી હખો થયો
અછ ઓંધ
ઉમેદવારને કેમ ના પણ બચાણે હા હાા એટલે અકાસવાસીીંગ દુ કાય દના
હા
ઓલી છે ઓનલાઈન ઓીસ બેનબ
હહ
અ પી જાય હ મોટું મોટો ફોન કરી દેવા એમ
હા હવે બીજું તો હું કરું કર લીજએ હ
હા હા
હ
ઓ વાંચકો પાય તમારો હલો
ું મારે તો એયવ
હા ઉભાારી્યો હ ભલે બે મિનિટ ચાલુ રાખો
હા હા અડગ જીવ લંગસ્ હા અવાજ બસ મોટા મોટા ગોટા ખે છે ને ગુલાબ ના હલોો